જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
હ બેન અત્યારન હું છે ને આમ તો મારે કેવાય નહી પણ હું અત્યારના છે ને ટીવી જોતી હતી ને બેન તો કેટલા બધા આપડા ભા ભારતના ફરવા લાયક સ્થળો આવ્યા. તો મને એમ થયું કે આટલા બધા સ્થળો છે તો લાવ ને બેનને કવુ કે આપડે ક્યાંક ફરવા જઈએ આજે મેં છે ને અહિયા ભાવનગર આગળ એક બગદાણા ગામ છે. એ બગદાણા ગામમાં છે ને બાપા સીતારામનો મોટો આશ્રમ છે. યથી ને ટીવીમાં દેખારતા હતા. ત્યાં આગળ બોલો બેન કેવું સરસ છે. કે બધાને ફ્રી ઓફમાં લ હજારો લોકો આવે સવાર સાંજ ફ્રી ઓફ માં જમાડે છે અને એ ક્યાંથી આવે છેને જન્મન એ કોઈ જને નથી ખબર કેટલી રસોઈઓ બને હા એક છે કે આજુબાજુ વાળા ગામોની દરરોજનો વારો હોય સૌ સેવા કરવા આવે હો બેન અને કોઈ જ પૈસો નહી ત્યાં ધર્મશાળા છે ત્યાં તમે ફ્રીમાં રહી શકો જમી શકો બે ટાઈમ ફ્રીમાં અને સેવા પણ આપી શકો. તો મને એમ થયું કે આપડે બધા ફોરેન ફરવા જાય છે કેવી રીતે કરી છે તો આવા આપણા ભારતના કેટલા સ્થળો હશે કે જ્યાં આપણે આવી વસ્તુઓ ચાલતી હશે તો આપણે કોઈ દિવસ જોઈ નહી હોય તો તમારી પાસે એવી કોઈ સ્થળ છે બેન
હઅ અમે હજુ પરમ દિવસે જ ગયા હતા અહિયાંયા નજીકમાં જ એક અ શું કહેવાય ગણપતપૂરા કરીને ગામ છે એક ત્યાં અમે દર્શન કરવા ગયેલા. તો બહુ જ મજા આવી અમને ત્યાં. દર્શન કર્યું અને ગામ એટલે કેવું સરસ ગામ તમે ત્યાં જાઓ એટલે તમને ચા તે માણસો મરી પડે નાની નાની વસ્તુ તો ત્યાં વેચાતી મળતી હોય મે મારા નણંદની દીકરીને ફોન કર્યો કે તારે લોટ લોઢી લેવી હતી ને તો લોખંડ ની લોઢી અહં બહુ સરસ મળે છે લેતી આવુ તો એ ખુશ ખુશ થઈ ગયું વિડીયો કોલ કરીને મેં એને બતાવ્યું તો તો લોખડ ની મેં લોઢ કરી તિ થોડા વખત પેલા મેં તીથલ ફરવા ગયા તા તો તિથલ સ્થળ મને એટલું બધું ગમી ગયું તું મને જુદા જુદા સ્થળો જોવાનું એટલું બધું મહત્વ નથી પણ ત્યાં જઈને માનસિક શાંતિ મળે ત્યાં મને વારંવાર જવું ગમે તો તિથલમાં મેમે નહી નહી તો અમે છ વાર જઈ આવ્યા તિથલ એટલું શાંત સ્થળ છે કે ત્યાં અમે ગેસ્ટ હાઉસ એક જ ગેસ્ટ હાઉસ માં ઉતરીએ ગેસ્ટ હાઉસ ની જગ્યા એટલી બધી વાઈબ્રેશન વાળી છે પોઝિટિવ વાઈબ્સ આવે આપણને. કે ત્યાં બેસે એટલે અમારા બે ના મન પતિ પત્ની ના શાંત થઈ જાય એકદમ નીચે ઈચ ચકો જે સાંજ પડે અમે હિંચકો ખાવા જઈએ અમારુ રૂટિન જ સવારમાં ત્યાં નાસ્તો આવે નાસ્તો કરીને અમે બે એકબીજાનો મોબાઈલ જોઈએ ઘડીક વાર પછી અમે આંટો મારવા જઈએ દરિયા કિનારે અમે આંટો મારીએ. દરિયા કિનારો ત્યાં એટલો સરસ છે. પાળી ઉપર બેસી અમે અડધી પોણી કલાક. અને એકદમ તાજા થઈ જઈએ. અને ત્યાંથી ઘરે આવે ત્યાં અમને ભૂખ લાગી ગી હોય. જમીએ, બપોર બે ઘડીક સુઈ જઈએ ને પાછા ચાર વાગે અમે દરિયા કિનારે ફરવા નીકળી જઈએ. દરિયા કિનારે આંટા મારીએ ને છ સાડા છ થાય. ત્યાં મંદિરની આરતી થાય સાઈબાબાનું એટલું સરસ મંદિર છે ત્યાં. તો અમે ત્યાં દર્શન કરવા જઈએ. ભગવાનને પગે લાગીએ. અને મંદિર કરતા પર્યટક પર્યટક સ્થળ એટલું સરસ છે. કે તમે ત્યાં બાકડે બેસો ને તોય તમને આમ જાણે એમ થાય કે આ હા હા તમે શું આનંદ મેળવી રહ્યા છો. ત્યાં જે લોકો આવે ને એ બધાં એવા ખુબ આનંદમાં આપણને દેખાય. કારણ કે આપણા મનમાં આનંદ હોય ને. એટલે સામેની વ્યક્તિઓ આપણને આનંદમાં જ દેખાતી હોય. પછી અંધારું ઉતરે એટલે અમે પાછા ગેસ્ટ હાઉસ તરફ જઈએ. જઈને અમે જમીએ. ત્યાં ભૂખ પણ એટ ટલી સરસ લાગે. કારણ કે આવું સરસ ચાલવાનું થઈ જાય. અને મનમાં આનંદ હોયને ત્યારે આપડી હોજરી સરસ રીતે કાર્ય કરતી હોય. તો ભૂખ ખૂબ લાગી હોય. એટલે અમે લોકો શાંતિથી જમીએ. જમીને રૂમમાં જ અમે આ ટા મારીએ અહીંથી અહીંથી અહીં. અને રૂમમાં આટા મારી અને પછી અમે ટીવી ચાલુ કરીને જોત સૂત જોતા જોતા સુઈ જઈએ. આ પાંચ દિવસ માટે જઈએ પણ પાંચેય દિવસમાં અમે લગભગ છ મહિનાનો ટોનિક ભરીને આવીએ. આવું અમે વરસમાં બે વાર નીકળીએ બાર. તો ત્રણ વર્ષમાં અમે છ વાર તિથલ જ જઈ આવ્યા ખાલી. તમને કોઈ આવું સ્થળ ગમી ગયું છ?
હા બેન. હા બેન અમે બોટાદ આગળ છે ને સહસ્ત્ર ધારા ગયાતા. ત્યાં આગળ છે ને બેન મંદિર તો છર સરસ જ છે ખોડિયારમાંનું. પણ એની બાજુમાં જે ધોધ છે ને બેન આ હા હા હા આપણને તો એમ થાય શું સરસ ધોજ છે. અમે તો અમારા બધા નાના બાળકોને લઈને ધોધમાં ગયાતા. એ ધોધમાં છોકરાઓ જે નાયા છે. અને એની આજુબાજુનું કુદરતી વાતાવરણ. ઘાસ, મોટા પહાડો આ હા હા હા એમ થાય કે આતો અહિયાં સ્વર્ગ છે. કે આ જોઈ અને મને તો એમ થયું. કે આગા હા હા આહીંયાથી તો જવું જ ન જોઈએ આપણે. એટલે મને એમ થાય કે આપણે આ જે બહાર ફરવા જઈએ છે. અને કુદરત તી ઓ બેન મોટા મોટી લીલોતરી, ઝાડવા મોટા મોટા. અને ધોધમાં તમે નાવ ઠંડુ ઠંડુ અને એકદમ કાચ જેવું પાણી. કારણ કે ધોધ એટલો ઉપરથી પાણી વેતું જ જાય, વેતું જ જાય. કોઈ જ ગંદકી નહીં, કઈ જ નહીં. ત્યારે આવા કુદરતી વાતાવરણમાં આપણે જાઈએ ને તો એમ થાય છે. કે આપણા ભારતમાં પણ કેટલું સરસ છે આમ જોવાનું. હું હમણાં અહીંથી આગળ એકવાર ગઈ, સાપુતારા હિલ સ્ટેશન. કેટલું સરસ બેન. તમે સવારમાં એનો સૂર્યોદય જોવા બધાં જાય. આહા! તમે જોઓ ને તો તમને એમ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા. આવા તો કેટલા સ્થળો છે આપણી પાસે ફરવાના. તો મને એમ થાય કે બેન આ બધાના આટલા સારા ફળો સ્થળો છે તો આપણે. કેમ ન ફરીએ? તો મને એમ થયું કે હું બેનને કઈ ચલો ને આપણેે ટ્રીપ મારીએ. કેરેલા સાઈડ જઈએ. કે પછી સાપુતારા સાઈસ જઈએ તો વચ્ચે આપડે. ચિરડીડેમ પણ જતા આવીએ તો આપણે એક ધાર્મિક ટ્રીપ પણ થઈ જાય અને પાછું એ આપણે હિલ સ્ટેશન એ થઈ જાય. તો હું આવું વાત કરતી હતી ને તો એક બેન કે એના કરતા આપણે ગીર જઈએ તો મે કીધું ગીર મેં કીધું હાતો જઈએ. તો હું હમણાં ચાર દિવસ પેલા ગીર જઈ આવી ગીર જઈ આવી ને ક્લુ જંગલો અને જંગલોની વચ્ચે રિસોર્ટ રિસોર્ટમાં કુદરતી વાતાવરણ એ લોકો એ ઝૂંપડી જેવું બનાવેલું. તો એમાં પછી અ ખબર પેલાના જમાનામાં આપણે માટીની પાણી આપતા એવી સારંગ જેવી ભાટીમાં પાણી આપે. અને એ લોકો એ રિસોટમાં કેટલું સરસ નાનું નાનું ગેમ જોને ને એવું કર્યું હતું. અને અમારો જે ઝૂંપડી જેવું બનાવ્યું તું ને એમાં આજુબાજુમાં આંમ અને વચ્ચે અમારું રહેેવાનું એટલે એટલું ઠંડક. કોઈ જ આપણને પંખાની કે એસીની જરૂર ના પડે. અને ટપ ટપ આપણેે શું કય ને તો ઓલી કેરી કાચી પડે ને એવી મજા આવી ને બે તો એમ થું કે આવું વાતાવરણ આપણે કેટ્યા જોઈએ આવું વાતાવરણ તો આપડે ભારતમાં જ જ વિચારી શકીએ. કે કાજુ બાજુ આંબા ના કેરી ના ભોઈ અને એની વચ્ચે આપડણે રેતા હોય બહાર નીકળીએ એટલે આપણને સ દીપડા એવું જોવા મળે બેન ત્યાતો. તો ગીર તો મને સૌથી વધુ ગમ્યું તમે જઈ આ પાછું કોઈ વાર ગીર.
હા ગીર હું જઈ આવી છું ગીરમાં જુનાગઢ અમે જ્યારે જઈએ ને દરે એક વાર તો આંટો મારીએ ત્યાં. અને ખાસ તો જુનાગઢ નો પર્વત ચડવાનું મને બહુ ગમે. હવે તો નથી ચડી શકતી પણ નાનપણમાં અમે ઠેઠ ઉપર પર્વત ચડી ન ગયેલા ત્યારે મારા લગ્ન પછી ના તરતના જ વર્ષો હતા. અને જે મને મજા આવી છે એ વખતે પોણો પર્વત ચડ્યા પછી જે વરસાદ પડ્યો ને આહા ચારે બાજુ તમે જુઓ લીલોત્રી. ઈ વરસાદમાં આખો ગીર પર્વતને તમે નાહતા જુઓ. એના ચડવાના જે પગથયા આપને એમ થાય કે લોકો કેવી કેવી બુદ્ધિ લડાવીને પર્વત ની અંદર રસ્તો કર્યો છે. પગથિયા ચડીને એમાં ઉપર ગયા અને જે દર્શન કર્યા છે આ હા હા હા. આ આટલી બધી મને અનુભૂતિ કોઈ દિવસ નહોતીથી એ આટલું મહેનત કરીને ભગવાન સુધી પહોંચ્યા પછી જે તમે માથું નમાવો ત્યારે આ મનમાં ભાવ જાગે ખુબ મજા આવી. ખાલી દર્શન કરવાનો જ લાભ નહી કુદરતી સિનરી જોવાનો લાભ પણ ખૂબ મળ્યો. ત્યાં ના નાના નાના ખૂમચાઓ લઈને જે બે બેઠા હોય પોતાનો વેપાર કરવા માટે એની આગળ નાની નાની વસ્તુઓ લઈને એના મોઢા ઉપર જે એનો આનંદ જોયો અમે એની પણ અમને બહુ મજા આવી અમુક વસ્તુ આપણને ક્યાંય મળતી જ નથી એવી ગીતના ગિરનાર ઉપર અમને મળી ગઈ તો અમે નાની નાની ખરીદી કરી બહ બધું વજન ના વધાર્યું કારણ કે પછી નીચે ઉતરવાવામાં તકલીફ પડે પણ થોડી થોડી વસ્તુઓ જે ખરીદી ને એ આજ સુધી મેં સાચવીને રાખી છે. એટલે એ પર્વત ચડ્યાનો જે આનંદ હતો હું બે થી ત્રણ વાર પર્વત ચડી છું. હવે નથી ચડી શકતી હવે પછી એક એકાદી વાર હું. ડોળીમાં પણ ચડી કે લોકો ખભા પર ઉચક લઈ જાય પણ હવે તો ડોળી માં ચડવા જેવી નથી રેય બહુ શરીર જાડુ થઈ ગયું છે. ચાર જણા આવું જ કે ને તો એ લોકો બિચારા થાકી જાય. એટલે પછી હું એમના ઉપર દયા ખાઈને પર્વત નથી ચડતી પણ જુનાગઢમાં ફરવાની જે મજા છે હા હા હા હા રસ્તાઓ જ ઊંચક નીચક પર્વત જેવા હોય ક્યાંક ઢાળ હોય ક્યાં ઉતરાયણ હોય તો ત્યાં મને બહ મજા આવે ખાસ તો સૌથી વધારે મને જે મજા આવી છે એ સાઉથમાં અ કેરાલા ગઈ હતી. ત્યાં મને. જે મૈસુર માં મૈસુરમાં સૌથી વધારે મજા આવી મૈસૂર ન જે ગાર્ડન હતો આહા. હા હા મારું એક જ બાળક હતું ત્યારે મારે ત્રણ બાળકો છે એમાંથી મોટું બાળક હતું એને લઈ. તો મૈસુરના ગાર્ડનમાં અમે ફર્યા. બધા ફોટા લીધા હજુ સુધી મારી પાસે એ ફોટા ની યાદગીરી છે. અને ત્યાંના માણસો તમે જુઓ એટલા સ્વાવલંબી. સેલ્ફ કોન્ફિડન્સ એ લોકોનો એટલો હાય કે તમે એની સાથે. કોઈ પણ વાત કરો ને તે પોતાનું માન જાળવીને જ વાત કરે. તમને એ લોકોની ભાષા નથી આવડતી. તો ઈશારાથી વાત કરો તો એ લોકોને મજા નથી આવતી તો મેં થોડા થોડાી ઈલે પછી કોથળી માટે થઈને કક નામ હતું. અ્યારે તો હું ભૂલી ગઈ છું એ બધા નામ પણ ત્યાંના મેં નામો થોડા શીખી લીધા હતા તો વાતચીત કરવા માટે શું દૂધની કોથળી લેવી હોય તો આપણે એની માટે બોલવું જોઈએ કે મને પન્ની પની આપો. તો એ લોકો પણ નહી આપે આપણને એમ અમુક શબ્દોથી મારું કામ ચાલી જતું હતું. પણ મને એ જય્યારે હું મૈસુર ગઈ હતી ત્યારનું મને જે ગાર્ડનમાં મૃદ ગારડનમાં બેથી મારા મગજ માં છપ્પાાઈ ગયું છે બરોબરનું. આજ દિવસ સુધી મને એવું યાદ છે. મારો દીકરો પણ એટલો બધો ખુશ થઈ ગયો હતો એને બહુ જ બધું યાદ રહી ગયું હતું. તો એ સાઉથ નો પ્રવાસ અમે લગભગ પાંચ થી છ વાર મૈસુર માં પણ પાંચ થી છ વાર ગયા એક વાર મૈસુર ગયા ત એક વાર કેરે લાગ ગયા તા. એમ ત્રણ જગ્યા અમે ફર્યા હતા ખાલી કોડાાઈ કેનાલ. ત્યાં ત્રણ જગ્યા અમે ફર્યા બાકી અમે ક્યાંય જતા નથી. પણ એક ની એક જગ્યા અમને જવું ગમે. કે ગયા વખતે આપણે અહીંયા આમ કર્યું હતું આ વખતે આપડણે આમ કરીએ. તો તમને કઈ રીતે પ્રવાસ કરવો ગમે મેમ.
સાચી વાત છે બેન અમે રાજસ્થાન હમણાં ગયા હતા ઉદયપુર ત્યાં મેં રાણીનો મેલ જોયો. અને આપણે આ જે રાજસ્થાનની જે ભૂમિ છે એમાં અમે જયપુરમાં ગયા તો બધા જ ગુલાબી કલર ના બંગલાઓ. એને ગુલાબી નગરી કે છે તો બધા જ ગુલાબી પો અને એનું વાતાવરણ બધા એમ કે સફેદ રણ જોઈ આવી હું બેન આ હા હા હા સફેદ રણ જોવાનું તો તમને એમ થાય કે આકાશ તો જાને નીચે. વાદોળો વાદળો વાદળો લાગે. એવું સફેદ રણ એમાં અમે કેટલા ફોટા પડાવ્યા. ઉદયપુર ગયા તો અમે ઉદયપુર નો જે પેરવેશ હોય ને એ પહેરવીશ પહેરી અને અમે એના ફોટા પડાવ્યા અને ઉદયપુરમાં જે મહેલો જોયા એની ઝીલી ઝીરી નકશી કામજી છે ને બેન જે પહેલાના રાજા મહારાજા ના મહેલો એઈ મહેલો જે જોયા ને ત્યારે અને એમાં અત્યારના તો એ મહેલોમાં બધાને એ લોકોએ એક અ ઓલું કર નાખ્યું મ્યુઝિયમ તો એ બધી વસ્તુઓ એ વાપરતા એ બધું એ રાખેલું છે. એ બધું જોયું ત્યારે એમ થયું કે આપણા રાજા મહારાજો કઈ રીતે રતા કઈ રીતે રાણી એનો ખંડ હતો. રાજાઓ ક્યાં સભા ભરતા એ બધું જોયું ને બેન એટલો બધો આનંદ આવી ગયો ક્યારે એમ થયું. કે આપણી પાસે તો કેટલું હજી જાણવાને જોવા માટેનો સમય છે અને હજી તો કેટલું જોવાનું બાકી રહી ગયું છે એટલે